અવાજ આવે છે
હા હા
શું કેમ છો
આમાં મજામાં આપ અમે તમે કેમ છો
અમે પણ મજામાં છો
હા જોઉં ને એટલે કે બાળકો મે એટલા આપણે સમજાવવા મોકલી છે કેને મોબાઈલ ના ફાયદા અને નુકસાન કેટલો છે
હ સાચી વાત કરી તમને આજ મોબાઈલના ફાયદા અને નુકસાન વિશે વાત તત્ કરી કરીશ
હા
સાચી વાત આઈના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે અ કેમ કે આપણ છોટા મોટા બધધા કામ રીતે મો મોબાાઈલનો ઉપયોગ કર કરવા આવે છે એક સમય એવો હતો જ્યારે મોબાઈલ વક્ત વાત કરવા માટે વાપરતા હતા પણ આજ મોબાાઈલ એક નાનું કમ્પ્યુટર બની ગયો છે અ તેના દ્વારા આપણી વાત કરી શકી છે અભ્યાસ કરી શકી છે પૈસા ટ્રાન્સફર કરી શકે છે ખદી ખરીદારી કરી શકી છે અ અને દુનિયાના કોઈ પણ ખુદાની માહિતી થોડા સમયમાં ભલે જગ્યા સહી છે તમે શું કહો વના માટે
હા સૌ પ્રથમ આપને મોબાઈલ ના તો ફાયદા વિશે વાત કરીએ તો એટલે આપણે મોબાઈલ નો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સાથે તુરંત સંપર્ક કરી શકીએ છે
અને પરિવાર મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરવું જો ખુબ સરળ બની ગયું છે આ એટલે મોબાઈલ નું
હ સાચી વાત કહી તમને હા મોબાઈલ ના બહુ ફાયદા થઈ ગયા છે આ વાત સાચી કઈ તમને અ કેમ કે અ આપણા બહ રિશ્તેદાર દેશ વિદેશમાં રહેતા હોય તો આપણ આપણા દેશમાં બેઠા પણ દૂરદરાજના રિશ્તેદારોથી આરામ બાત કરી શકી છે તો એના માટે પણ મોબા મોબાઈલ બહુથી મહત્વ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાય છે
સાચી વાત કહી હ બસ
મ મોબાઈલની છટીિક
બીજો મહત્ત્વ ફાયદો એ છે કે મોબાઈલ શિક્ષામાં ખૂબ ખૂ ઉપયોગી છે કેમકે મોબાઈલથી આપણ ઘર બેઠા ઓનલાઈન ક્લાસ અને ના નાણા ગાલ્કું માથેકુ અ સીખ શીખવવા માટે આપી જોઈએ, અનેક નાના પ્રકારની વસ્તુએ. વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસી કરી શકે ઈ બુક વાંચી શકે પરીક્ષાની તૈયારી કરી શકે, અને નઈ નઈ મહતી મળે છે. મોબાઈલથી
સાચી વાત ક‌ઈ મોબાઈલ ના આપણે ડિજિટલ પેમેન્ટ પણ સરળ બની. ચુક્યું છે. અને બેંક બેંક જયા વગર પૈસા મોકલી શકાય છે. અને બિલભરી શકાય છે, અને ઓનલાઈન ખરીદારી પણ કરી શકાય છે. આપડે મોબાઈલ નો કે એની ઉપયોગ બહુ વધારે થાય છે, તી
હ
અને આપાતકાલીન મેં જોય તો એટલે મોબાઈલ જીવન બચાવવામાં પણ મદદ બને છે. અને પોલીસે અને એમ્બ્યુલેન્સ અથવા પરિવારને તુરંત કરી જોઈ તો મોબાઈલ નો બહુ વધારે ઉપયોગ હોય છે.
હ સાચી વાત આ વાત તમને બહુ સરસ કહી કે આપતકાલીન પરિસ્થિતિમાં મોબાઈલ જીવન નો બચાવવામાં પણ બહુ જ મદદગાર બને છે, કેમકે આજકાલના જીવન માટે અ મહિલા અને છોકરી કૂઈ પણ અકેલી જાતી હોય તો મોબાઈલ બહુ. મહત્વપૂર્ણ ભૂમિકા નિભાય છે, કે પોલીસે અત્યારે તેને જે ફોન કરવો જોઈએ, તો હ મોબાઈલ તે આરામ બહુ મદદ મલે છે.
હા સાચી વાત કંઈ અને જો નઈ એટલે આપણે બજાર ભાવે અને ખેતી સંબંધની સલાહ જોઈ છે, તો મોબાઈલ દ્વારા મેળવી શકે છે, અને વેપારીઓનો વેપારીઓ પોતાના ધંધાને વધારવા માટે મોબાઈલ નો ઉપયોગ કરે છે, હવે આપને મોબાઈલ ના નુકસાન વિશે વાત કરો કે.
હા, હા અને મોબાઈલ આપનું નુકસાન વિશે. વાત કરીશ કે મોબાઈલ ના નુકસાન ભી બહુ થઈ ગયા છે. કેમ કે આજકાલ નાના નાના બાળક સ્કૂલથી આવતા. રમતમાં તો બહુ મક્કમ ધ્યાન આપે છે, અને મોબાઈલ મેં વક્ત જયદા કરે છે, તો એના ફાયદા સાથે સાથે નુકસાન ભી બહુ થઈ ગયા છે,
સાચી વાત કંઈ મોબાઈલ નો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એને લગાતાર સ્ક્રીન જોવાથી આંખ દુઃખે છે. માથાનો દુખાવો થાય છે, અને ઊંઘ ની સમસ્યા પણ થાઈ શકે. અને ઘણા બાળકો અને યુવાનો યુવાનો મોબાઈલ ગેમ અને સોશિયલ મીડિયા ના એટલા વ્યસ્ત થાય છે, કે તેમનું અભ્યાસ પરિવાર અને સ્વાસ્થ્ય બંને. પ્રવાહિત થાય છે.
સાચી વાત કઈ છે, અ આજ કાલના યુવા અ પૂરી જિંદગી પૂરી તરહ મોબાઈલની ઈદ ગીદ ગુમતી થાય છે, કે કેમ કે આજે સુબે સુબેહથી શામ તક અ આજકાલના યુવાઓ પણ સૌથી મોટા ઉપયોગ સૌથી વધારે મોબાઈલ પણ હોય છે. એને એવું થઈ ગયું છે, કે આજકાલ મોબાઈલ ન આપો તો ખાન પાન ખાનાપીના પણ ન થાય છે
સાચી વાત કહી અમને જોવું ઈ એટલે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી આપવા અને ફેક ન્યૂઝ જલ્દી ફેલાય છે એટલે કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પેલા તેની સાચી માહિથી જરૂર તપાસવી જોઈ સે અને મોબાઈલ તો લત તો એ એટલી ગંભીર સમસ્યા છે કે ઘણા લોકો મે જમતા સમય ચાલતા સમય અને સુુંતા પેલા પણ મોબાઈલ જોતા રેશે ના આ આદતી સમય નો બગાડ થાય છે બહુ બગાડ થાય છે
સાચી વાત કહે છે મોબાઈલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ નેગેટિવ પ્રભાવ થાય કરી છે કેમકે રાત દેર રાત તક આજ કલના યુવા મોબાઈલ જો સૂવે છે, અને ઊન પૂરી ન થાય છે તો એને માટે અ સ્વાસ્થ્ય માટે બહુ ફવા પડે છે એનો, તો તો આજ કલના નાના નાના બાળકો માટે આપ જોઈ શકો કે, ચશ્મા લગાવે છે. અને નજર બહુ કમજોર
સાચી વાત કઈ
તમે તમે તમારે બાળકો માટે તે કેવી રીતે મોબાઈલ આપો છો
એ તે આ આપે બાળકો મે તો મોબાઈલ તો એની હોમવર્ક કરના હોય છે કૂલ ન કામકાજ હોય છે તમે પણ આપો છ એટલે નથી આપું મે
સાચી વાત કહી કેમ કે વધારે વધારે તો બી બાળકો માટે નેગેટિવ અસર કરે છે કે કેમકે આજકાલના બાળક રમત તો ભૂલી ગયા છે એને જતા થી જાદા મોબાઈલનો ઉપયોગ કરે છે તો બહુ હાનિકારક છે
મોબાઈલ આને આપને વાહન ચલાવતા સમય મોબાઈલ નો ઉપયોગ કરવો ખુબ ખતરનાક થાય છે ને તે દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે એટલે ડ્રાઈવિંગ કરતા તમે હંમેશા મોબાઈલ નો ઉપયોગ તો, એટલે તેમ જ એ બહ આપણે મોબાઈલ નો તો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ. રોજ થોડે સમય પરિવાર સાથે વાત કરવી. પુસ્તક વાચવી, યોગ કરવો, રમત ગમતમાં ભાગ લેવો અને પ્રગતિ સાથે તમે પસાર કરવો પણ જરૂરી છે.
હ સાચી વાત કહી પણ, આજકાલ જોવામાં આવે કે ઘણા બા બાલક અને યુ મોબાઈલ ગેમ અને સોશિયલ મીડિયામાં એનો વેસ્ટ થઈ ગયા છે કે એને પરિવાર, કે દોસ્તો માટે, બિલકુલ સમય નથી હોય એને, એને માટે. તો આ ભી એક ગંભીર વિષય બની ગયો છે.
હચું વાત કહીશું અને આપને મિત્રો મોબાઈલ, ખરાબ નથી. મોબાઈલ ખરાબ નથી પણ તેનો ખોટો ઉપયોગ નુકસાનકારક બની જ છે, જો આપણે સમયની સાથે સંતુલન રાખીને મોબાઈલ વાપરી છું. તો તે તો આપણા જીવનમાં સરળ અને સફળ બનાવી શકે છે. ને એટલે મોબાઈલનો. જ વધારે ઉપયોગ કરી છે. તો એ રીતે આપણે જીવનમાં બરબાદ થાય છે.
સાચી વાત કરી તેમને.
એટલું કહીશ કે ટેકનોલોજી આપના માટે બનાવી છે આપને ટેકનોલોજી ના બનાવવા, ગુલામ બનવાના નથી.
હ
મોબાઈલ જો ઉપયોગ પણ વિવેક અને મર્યાદા સાથે કરો.
સાચી વાત કહી તમને.
પણ